હા કેમ છો.
બસ એકદમ મજામાં ને બઉ થાકેલી થાકેલી છુ આજે તો.
એવું એટલું બધું શું કર્યું આજ.
સોપિંગ.
એવું.
હા. આજે તો સવારથી શોપિંગ માટે ખરીદી માટે નીકળી ગયા હતા હવે બધા ફે ટેબલને બધું આવે છે. તો થોડી થોડી અત્યારથી જ નવરાત્રીની ખરીદી ની તૈયારી ચાલુ કરી દીધેલી છે.
હાચી વાત.
ને આપડે લોકોને તો ખરીદી કરવી હોય એટલે ઘણું બધું ફરી અલગ અલગ જગ્યા એ જોઈ અને આખા ગ્રુપ માં જતા હોઈએ એટલે આપડે કેટલા બધા કલાકો ખરીદી માં જતા રહેેતા હોય છે.
હાચી વાત હે.
આજે તો ઘણા બધા ચણિયા ચોલી લીધા થોડાક ડ્રેસ ને એવું બધું લીધું.
એવું.
એ બધું થોડી હા નાની મોટી બધી ખરીદી કરી હજી તો ઘણી બધી ખરીદી બાકી છે.
એઉ. તો તમે તો બહુ તો તમે તો બહુ ખરીદી કરો છો.
હા મને ખરીદી નો ખરેખર ખુબ શોખ છે મને એવું થાય છે કે હું જયારે પણ ફ્રી હોઉ કે મારી પાસે થોડા પણ પૈસા આવે તો હું સૌથી પેલા ખરીદી કરું છું. એટલે મને બને ત્યાં સુધી પૈસા મારી પાસે ખુબ ઓછા રહેેવા દે છે કે તારી પાસે ગમે તેટલા પૈસા હશે તો બધું ખરીદી કરીને ખર્ચ કરી કાઢીશ.
સાચી વાત એટલું બધું નહીં કરવાનું એમ પૈસાની બચત કરવાની.
હા એ વાત સાચી છે, પણ મને એવું છે કે અત્યારે આપડે એન્જોય કરી શકીએ છે તો ખરીદી કરવાનો શોખ છે અત્યારે તો કપડાં નેજ કરી છે સોનું એટલું બધું વધી ગયું છે. અને આપડા મોદી સરકારે મોદી સાહેબે ના પાડી છે સોનું ખરીદવાની તો એ તો આપડે ખરીદી નથી શક વાના તો નાના નાના ક પડા લઈએ છીએને કટલેરી ને બધું લઈએ તો આપને આનંદ મળે. એક કોઈ થેરાપી આપડી ઉપર થતી હોય એવું લાગે છે.
હાચી વાત એ.
તમને ખરીદી નો શોખ નથી.
ના મને છોકસ છે કે કેમ શોક મને કે કોઈ તહેવાર આવે ને દીપ દી આપણે દિવાળી આવે છે, રક્ષાબંધન આવે છે, નવરાત્રિ આવે છે. તો એના માટે ઉપર ખરીદી કરું તો મને મજા આવે.
સાચી વાત છે મને તો ખરીદી નો બહુ શોખ છે અને ખાસ કરીને હું કે સેન્ડલ દેખી જાઉ. તો મને એ જોઈએ ને જોઈએ જ મને સેન્ડલ્સ નો બહુ શોખ છે.
છૂડીનો બહુ શોખ છે ઓમ ગમે તેમ બજાર જઉં તો હું ચુડી તો લઈને જ આઉ. મને બંગણીનો બહુ શોખ હે મને મને કાચની બંગણીનો
હા એ તો પણ લાગે પણ બઉ સરસ ખાસ કરીને રંગબેરંગી પેરવી હોય ગ્રીન છે કે લાલ કલર ની આપડે બંગડી પહેરતા હોય તો એ હાથ માં લાગે સરસ અને કઈ કામ કરીએ તો ખન ખન ખનખન અવાજ આવતો હોય.
હાચી વન આપડે કાસરિ બંગડી પહેરી તો આપણો સુહાગ કહેવાય. આપણ કાસની બંગડીનો સુહાગ કહેવાય આ સારી કેહેવાય આપણા માટે.
હમ્મ આપડે સુહાગણ સ્ત્રીઓ માટે તો આપડો શણગાર જ બધુ છે. એટલે આપડે એ તો ખાસ કરવું જ જોઈએ.
હાચી વાત છે.
આપલો એ અધિકાર છે કે આપડે તૈયાર થઈને વ્યવસ્થિત રહીએ. આપડે વ્યવસ્થિત રેશો તો આપણા સુહાગ નું સારું થશે. એનું લાંબુ આવુસ આયુષ્ય મળશે એને.
હાચી વાત હે. મનેમાં મા પા પેલા મારા અજમેન્ટ આવે છે ને, તો એ એના હંગાતે જાઉ ને તો મને ખરીદી કરવાની બહુ મજા આવે. કેમ? કે, મારા પૈસા નીકળતા નહીં હોય જ, પૈસા અ કાઢે છે ને, એના માટે મને બહુ મજા આવે છે, મારા પૈસા બધા અમુંક બચાવેલ રાખવા માટે.
એકદમ સાચી વાત છે આપડી, અને ખાસ કરીને જો આપડા મિત્રો જોડે ગયા હોય ત્યારે, તો આપડે પાંચ રૂપિયા વાપરવાની જગ્યા, આપડે પચાસ રૂપિયા વાપરીને આવી જતા હોઈએ છીએ. એટલે થોડોક વધારે ખર્ચ થઇ જતો હોય છે.
હાચી વાત છે. એના માટે. સાાચી વાત, સાાચી વાત. જેના માટે મેં મારા હજબેન્ડને, માં યુર હંગાથે ખરીદી કરવા જઉં ને તો આપણે પૈસા કાઢવા ભલે ગમે, આપણે એક રૂપિયો કાઢવાની જરૂરત નહીં ને. પોતે જાતે આપી દે, તો આપણે તો પૈસા બચત થાય ને, તો આપણે બધા આપણા પૈસા, મેમ, ક્યાય વાપરવું, બચત કરવું. જો આપણે ફ્રેન્ડ લોકો જઈએ ને બહાર એની જગ્યાએ મારા પૈસા હું વાપરું છું, તો એની જગ્યાએ ખર્ચો બી બધા ફ્રેન્ડ લો ભેગા થાય ને, તો ખર્ચો બી થાય.
સાચી વાત છે, અને પતિ જોડે ખરીદી કરવા જોઈએ, તો એને ગમતી કોઈ વસ્તુ પણ આપણે ખરીદી શકીએ. એ વસ્તુ ભલે આપને ન ગમતી હોય, પણ આપણી પતિ ની પસંદ ની વસ્તુ હોય. તો આપણે જોઈને ખુશ પણ બહુ થતા હોય છે કે નહીં? આજે આપડે, મારા પતિની પસંદ ની, આપણે આ વસ્તુ લે છે એમ.
હાચી વાત. એ કોઈ દાડે મને ના ભી ની પાડે, ગમે તે વસ્તુ લો કોઈ દાડે ના ભી ની પડે.
સાચી વાત છે, ખરેખર ઘણી વખત એવું થતું હોય છે કે, આપડે એકલા જતા હોય જ્યારે આપડે એક વસ્તુ લેવાની હોય, અને આપડા પતિ જોડે જઈએ, તો આપણે ત્રણ વસ્તુ અપાવતા હોય છે, અને એ પણ એટલા ખુશ હોતા હોય છે કે મારી વાઈફ આ નવી નવી વસ્તુ પહેરશે, કે નવું નવું આમ કરશે એમ.
હાચી વાત છે.
પણ બધા ના હસબન્ડ એક સરખા નથી હોતા, ઘણા લોકો પોતાની પત્ની ને ખર્ચ કરતા રોક્તા પણ હોય છે કે, તું બઉુ ખરીદી કરે છે, તું બહુ પૈસા બગાડે છે.
હા, ઘણા માણસ એવું કરતા હોય, બિચારા.
પણ એ લોકોને પણ સમજવું જોઈએ કે, એની પત્ની જયારે ખુશ રહેેતી હોય એ ખરીદી કરતી હોય, સારું વસ્ત્ર પહેરતી હોય. તો એના ઘરમાં લક્ષ્મી સકારાત્મક રીતે આવતી હોય છે, અને એને ક્યારે પૈસા ની કોઈ કમી નથી હોતી, એ એના ફાયદા માટેને એના સારા માટે જ હોય છે.
હાચી વાત.
હા, પણ એ ખરું કે, વધારે પડતી ખરીદી કરવાથી ક્યારેક આપડે બિનજરૂરી ખર્ચ કરી લેતા હોય છે. કે, જે આપણે જરૂરી નું હોય, એ વસ્તુ પણ આપણે ઘરમાં આવી જતી હોય છે, અને પછી કોઈ પણ કામ વગર, એમને એમ પડી રહેતું હોય એટલે, પૈસા અને ખરીદી કરતી વખતે જેટલો સમય બગડે, એ બધો નકામો જતો હોય છે, જ્યારે આપણે એવી રીતના ખરીદી કરવા ના જઈએ, તો આપડા પૈસા ને બધું બચી જતું હોય છે.
સાાચી વાત તમારી.
અને આજકાલ તો બધા ઓનલાઈન ખરીદી કરતા હોય છે, તો એમાં ઘણી વખત ફ્રોડ પણ બહુ થતું હોય છે કે, પૈસા આપણી પાસેથી લઈને ખરાબ ક્વોલિટી ની વસ્તુ મોકલે. કે પછી ઘણી વખત તો એવું થતું હોય છે કે, આપડા પૈસા પેલાથી લઈ ગયા, અને આપણી પાસે વસ્તુ તો આવતી જ નથી હોતી, પૈસા મળતો જ નથી હોતો, એવું પણ થતું હોય છે.
હા અચ્છી વાત હ
અ એટલે ખરીદી કરતી વખતે પણ આપડે ઘણું ધ્યાન રાખવું પડતું હોય છે.
તે ઓનલાઈન ખરીદી કરી આપ આજના આપણે ઓટીપી આપણે પેન નંબર કોડ નંબર બી બધાને કેને ગમે તેને હાલવાની બી નહીં હાલવા જોએ. ગમે ત્યાં આપણે મોબાઈલ ઉપર નહીં આવતા કે ઓટીપી પી આપો તમારી ઓટીપી ગમે તેને ઓ ટટીપી ના અપાય.
હા એ વાત મારી એકદમ સાચી છે અત્યારે લોકો બધું બહુફોડ ફરી રહ્યા છે એટલે આપને બહુ ડર લાગતો હોય છે આ બધી વસ્તુમાં
સાચી વાત ગમે ભલે આપણે અડધો કલાક કલાક આપણે જાય બાકી આપણે જતે પોતે જ ને ખરીદી કર તો ઓ સારું કહેવાય. જો તે જોઈએ તો હે ને ઓનલાઈનમાં આપણે ગમે તે વસ્તુ આપણે જોઈએ તો આ બદલાવી નહી જ આવે આપણે જેવી જોઈએ ને એવી ના આવે
એ વાત તમારી એકદમ સાચી છે અને ખરીદી જો આપણે નજીક ના કોઈ કરિયાણા શોપ કે કોઈ નાની મોટી દુકાનો માંથી લઈએે તો એ લોકો પણ રોકાણ કરીને બેઠા હોય છે. ભાડું ખર્ચતા હોય છે સ્ટાફ ને પગાર આપતા હોય છે જો આપડે ત્યાંથી ખરીદી કરીએ તો એને પણ થોડીક આવક થાય એ લોકો પણ વ્યવસ્થિત રીતે રહી શકે જયારે આપણે ઓનલાઈન ખરીદી કરીએ તો એ નાની નાની શોપ કરીને જે લોકો બેઠા હોય છે એ લોકોને બધાને નુકસાન જતું હોય છે. ઘણી વખત એ લોકો ન સામાન પણ ખરાબ થઇ જતો હોય છે.
ખરાબ થઈ જશે સાચી વાત બધા મોટી મોટી દુકાન અમે બધું ઓનલાઈન કરતા તો બેચારા ન દકાનવાળા તો બ બેસે બેઠા રહે ને બેચારા.
હા એકદમ સાચી વાત છે અને ક્યારેકે લોકોને નાની નાની એ રકમથી જે ખરીદી ની આવક થતી હોય એમાંથી જે લોકોનું ઘર ચાલતું હોય છે. અને એ પણ આપડે ઓનલાઈન વિચાને આપી દેતા હોયએ તો એ લોકો પછી પોતાનું ગુજરાન
હાચી વાત હૈ ને જેમ આપણા મોટા મોટા શોરૂમ જઈએ ને એસી લાગેલી હોય તો આપે એવી એટલી બધી બધાને ખબર નહીં પેું બધું ભાડું આપણા ઉપર જ છે આપણે એસીમાં જઈએ ને તો આપણા ઉપર જ જઈએ આપણે એ બધા પૈસા કેટલા બધા.
એકદમ સચ બો
કેટલા બધા પૈસા વધારે ના લે તો એ આપણા ઉપર જ છે અહીંયાના ઉપર નહીં.
અને આપડે એવી જગ્યાએ મોલ એવી જગ્યાએ આપણે ભાવતલ પણ નથી કરાવતા હોતા જેમ કે એ લોકો એ ખરીદી રાખ્યું હોય કે નાઈન નાી નાન હોય છે કે એઈટ નાઇન્ટી નાન હોય. વન નાઇન્ટી નાઈન હોય તો ઉપર નો રૂપિયો આપડે ક્યારેય પાછો લેતા નથી. એટલે તો આખો દિવસ ના એ બધા એક એક રૂપિયા કરીને એ લોકો રાખતા હોય. અને પાછું તો કે એ લોકોને જીએસટી માં ફેર પડતો હોય જયારે આપડે કોઈ નાની સોગ પર ખરીદી કરવા જઈએ તો આપણે બસો રૂપિયાની વસ્તુ લીધી હોય છતાં આપણે એમાં ડિસ્કાઉન્ટ માંગી ના હોય છે. કે, અમને આમાં ડિસ્કાઉન્ટ કરી આપો ડિસ્કાઉન્ટ કરી આપો તો એ એકદમ ખોટી વાત છે આપડ
સાાચી વાત તમારી
ખાસ કરીને જેને ખરીદીનોો શોખ છે એને તો આ વસ્તુ ખાસ વિચારવી જોઈએ અને એ લોકો ઘણી વસ્તુ ઉપર જીએસટી પણ આપણા ઉપર લગાડતા હોય છે. જે પણ આપણે ચેક કરીને લેવું જોઈએ કે કઈ વસ્તુ પર આપણે કેટલી જીએસટી આપડણે આપવી જરૂરી છે તો આપડણે એટલી જીએસટી ચૂકવ બાકી અમુક વસ્તુ પર તો જીએસટી ચૂકવવાની આપડે જરૂર જ નથી. એ બધું એ લોકોને ચૂકવવાનું હોતું હોય છે.
માણસ બધા કે જે જેમ મોટામાં આપણે જેમ જુડિયા નહીં હોય તો જુડિયા મે બહુ વધારે ખરીદી કરે ડિમાન્ડ મેં બહુ વધારે ખરીદી કર છે જુડિયા મી તમે જોયેલી છે બધી એક એક જ રેટ લખેલી હોવે તો આ એક જ રેટ અમે આપણે બા બી નહીં કરાવ શકીએ કમ બી નહીં કરાવ શકીએ.